ઓહ.
કેમ છો?
બસ હું મજામાં, તમે જણાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું?
બધા જ ખુબજ મજાનું છે. ચલો ને આજે કઈક સરસ મજાના ટોપિક પર ચર્ચા કર્યો જેનાથી કઈ આપણને જાણવા મળે. આસપાસની ખબરો વિશે કઈક જાણવા મળે કોઈ સરસ મજાનો વિષય પસંદ કરો તમે.
તો ચાલો આજે આપડે પ્રદુષણ વિશે વાત કરીએ, કેવો વિચાર છે.
હા હા, આ તો ખૂબ જ સરસ વિચાર છે જુઓને આજકાલ તો પ્રદૂષણની સમસ્યા કેટલી વધી ગઈ છે. એ વિશે તમને પણ માહિતી હશે. આપણા ન્યૂઝ ચેનલોમાં, અખબાર પત્રમાં કેટલાય અ પ્રદૂષણ વિશેની માહિતી આવતી જ રહેશે કોઈ પણ ઋતુ હોય ચોમાસું શિયાળો ઉનાળો પ્રદૂષણ થી મુક્ત કોઈ શહેર છે જ નહી.
એ વાત તો તમે સાચી કહી પ્રદૂષણ આજના સમયની એક ગંભીર સમસ્યા છે જ્યારે હવા પાણી જમીન અથવા પર્યા પર્યાવરણમાં હાનિકારક પદાર્થો ભળવી જાય છે. અને કુદરતની સંતુલન બગડે છે ત્યારે તેને પ્રદુષણ કહેવાય છે વધતી વસ્તી ઉદ્યોગ વાહનો અને વૃક્ષોના કાપને કારણે પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
સાચી કરી અને પ્રદુષણ ખાલી એક પ્રકાર ન થોડી છે પ્રદુષણ કેટલાય પ્રકાર છે જળ પ્રદુષણ વાયુ પ્રદુષણ ધૂણી પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જાત જાાત ના પ્રદુષણ આપણને આપણી આસપાસ રોજ બરોજ આપણા દૈનિક જીવનમાં જોવા મળતા જ હોય છે અને અમુક પ્રદુષણનો ભોગ તો આપણે પણ બનતા હોઈએ છીએ.
હા એ વાત તમે સાચી કહી હવે જોઓ ને આપણા આપણા જાણવામાં જે છે તે હવા પ્રદુષણ છે પાણી પ્રદુષણ જમીન પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ આ મુખ્ય પ્રકારના પ્રદુષણો છે. જે સ્કૂલ કોલેજ બધામાં શીખવવામાં પણ આવે છે હવે વાહનો માંથી નીકળતો ધુમાડો અને કારખાનાઓમાંથી નીકળતી નીકળતા ઝેરી વાયુ એને આપણે હવા પ્રદુષણ તરીકે ઓળખીએ છી અને પછી નદીઓમાં અને તળાવોમાં કચરો તથા ગંદુ પાણી છોડવાથી પાણી પ્રદુષણ થાય છે વધતુ પ્લાસ્ટિક ઉપયોગતિ જમીન પ્રદુષણ ને પ્રદુષણ એ વધ છે લાઉડ સ્પીકર વાહનોના હોર્ન અને મશીનોના અવાજથી ધ્વનિ પ્રદુષણ પણ થાય છે.
એ વા તમે સાચી ક આ તો તમે બધા પ્રદૂષણ વિશે મને ટૂંકમાં જણાવ્યું આપણે આના પર ઘેરી ચર્ચા કરીએ હવે બધાના થવાના કારણો અને આ બધા પ્રદૂષણથી મુક્ત થવાના છા કરવાના ઉપાય ઉપર પણ આપણે આજે ચર્ચા કરીશું જેથી તમને પણ જાણવા મળે મને પણ જાણવા મળે અને આજુબાજુના લોકોને પણ જાણવા મળે કે આ બધા પ્રદુષણ થવાના કારણો કયા છે એ બધાથી બહાર ની ના ઉપાયો ઓછા કરવાના ઉપાયો કયા છે એના વિશે પણ તો જાણવું ખૂબ જરૂરી છે ને
હા એ તો તમે એકદમ સાચી વાત કહી તો ચાલો મેં તમને વાયુ પ્રદુષણ વિશે જણાવ જો વાયુ પ્રદુષણ આજના સમયમાં એક ગંભીર પર્યાવરણની સમસ્યા છે જારે હવામાં ધૂળ ધુમાડો ઝેરી વાયુ અને હાનિકારક જે ગેસ હોય તે છોડવામાં આવે ત્યારે આપણું જે અત્યારે વાયુ પ્રદુષણ થાય છે અને વાહનો માંથી નીકળતો ધુમાડો અને કારખાનાઓ માંથી નીકળતી ઝેરી એનાથી પણ આપણું પ્રદુષણ થાય છે એ વાયુ પ્રદુષણ માત્ર માણસને જ નહીં પરંતુ પ્રાણીઓને અને પક્ષીઓને પણ અ નુકસાન પહોંચાડવામાં કરે છે તે પર્યાવરણ ન સંતુલન ગાડે છે અને વૈશ્વિક એટલે કે વૈશ્વિક ઉતામાં એટલે કે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓમાં પણ વધાર આવે છે. વાયુ પ્રદૂષણ ઘટ ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષો આપણેે વાવવા જોઈએ જાહેર પરિવહન નો ઉપયોગ કરવો જોઈએ અને વાહનનોો અવનાશ ઉપયોગ ટાળવો જોઈએ અને સ્વચ્છ ઉર્જન નો શસ્ત્ર અપનાવવો જોઈએ. એનાથી આપણેે વાયુ પ્રદુષણ ઓછું કરી શકીએ છીએ.
સરસ ખુબ જ સરસ વાત કરી. તમે મને વાયુ પ્રદૂષણ વિશે એના થવાના કારણે અને એને ઘટાડવાના ઉપાયો વિશે જણાવ્યું. હવે હું તમે જાડ પ્રદૂષ એટલે કે પાણી ના પ્રદુષણ. હમ્મ. જણાવ હવે તમે પેલા ચ કયી રીતે પ્રમાણે પાણીનું પ્રદૂષણ એટલે કે આસપાસ કે ફેક્ટરીઓ કંપનીઓ કે પછી ગંદા પાણી નદી નાળી ના દિનાળમાં ખોડવાથી જે પાણી શુદ્ધ પાણી હોય છે એ ખરાબ થઈ જાય છે. અ એના લીધે આ જળ પ્રદૂષણ થાય છે. જળ પ્રદૂષણની અંદર ઝેરી કેમિકલ્સ પછી અ ન ગંદા કચરા કે પછી ગંદુ પાણી છોડવાથી આ જળ પ્રદૂષણમાં વધારો થાય છે. આજકાલ કંપનીઓ જે આ શું કરે છે કે એના જે વેસ્ટ મટીરિયલ જે ગંદુ પાણી હોય એ બધું આસપાસની શુદ્ધ નદીઓમાં છોડી દે છે. જેનાથી પાણી ખૂબ જ ગંદુ થાય છે. તેઓ એમ નથી વિચારતા કે એમાં રહેલા જડ જળ જીવો જીવો માછલી કાજબા અનેક દરિયાઈ જીવો કે અનેક બીજા જળચરજીવોને કેટલું નુકસાન થશે એમણે આ વાત સમજવી જોઈએ એના માટે સરકારે અમુક કડક નિયમો પણ બનાવેલા છે જળ પ્રદૂષણને ઘટાડવા માટે આપણે પણ એટલું જ અ આપણા પગલા ભરવા જોઈએ જેનાથી આ જળ પ્રદૂષણથી આપણે મુક્ત થઈ શકીએ અને સાથે સાથે પેલા જળચરજીવો વિશે પણ આપણે માનવતા રાખવી જોઈએ. તમને ખબર છે ઘણા લોકો આજકાલ કેવું કરતા હોય છે કે એ લોકો ક્યાંક બીચ પર ફરવા જાય તો પોતે પ્લાસ્ટિકનો કચરો કે પછી કંઈ પણ ખાધું હોય એ ત્યાં જ ફકીને આવી જતા હોય છે પરંતુ આવું ન કરવું.
હા આવડ તો તમને એકદમ જ સાચી કહે. હવે જો તમે મને હ હવા પાણી પ્રદુષણ વિશે કેટલું સરસ. સમજાવ હવે બીજું છે આપણું જમીન પ્રદુષણ એ પણ એક ગંભીર જ્યારે જમીનમાં કચરો પ્લાસ્ટિક રસાયણો અને અન્ય હાનિકારક પદાર્થો ભળવી જાય છે ત્યારે જમીન પ્રદુષિત થઈ જાય છે અને વધતી વસ્તી અધિક કચરો અને પ્લા વધ ઉપયોગના કારણે જમીન પ્રદુષણ પણ સતત વધી રહ્યું છે જમીન પ્રદૂષણની અસર માત્ર જમીન પૂરક નહી તે નાના નાના છોડ પ્રાણીઓ અને માનવની સ્વસ્થ પર પણ ખરાબ અસર કરે છે પ્રદુષિત જમીનમાં ઉગાડવામાં આવેલા પાકને જે ગુ એનો જે ગુણ હશે તે ઘટા ઘટી જાય છે જેનાથી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે અને જમીન પ્રદૂષણ જે છે એને ઘટાડવા માટે આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. અને ર જે રિસાયકલિંગ પ્રોસેસ છે છે કઈ બી વસ્તુ ન આપણે કરવું જોઈએ, આપણેે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. અને પર્યાવરણ ના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ પણ એ પણ ખૂબ જરૂરી છે.
છી વાત કરી તે. ને ધ્યાન આપે રાખીએ તોજ આપડણે પ્રદૂષણ કરી. શકીએ છે. તમને ખબર છે હવા પ્રદુષણને પણ ઘટાડવાના સરસ ઉપાય મારી પાસે છે આપડે આપણી અકસ્ટીઓ માં કે આપડી બાલ્કનીમાં પણ નાના એવા ઘઉંવા રોપી શકીએ કારણ કે તમને ખબર છે વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. આપણને સારો એવો ઓક્સિજન આપે છે. તો આપણને શુદ્ધ હવા આપણા ઘરની નજીકથી જ મળતી હોય. તો ક્યામ ના લેવી, અને નાના નાના છોડ છોડવાઓ આપણે આપણી અગાસીમાં કે પછી આપણી ગેલેરીમાં વાવશું એનાથી ઘર પણ કેટલું સુંદર લાગશે. અને આપણને તાજગી ભરી હવા પણ મળી રહેશે.
હા એ વાત તો તમે સાચી કહે, અને જો હવે આપણે આટલા બ બધા જ પ્ર પ્રદૂષણોની આપણે વાત કરી તે એક છેલ્લું પ્રદુષણ બાકી રહી ગયું હતું જેનું નામ છે ધ્વનિ પ્રદૂષણ. જેને આપણે ઇંગ્લિશમાં નોઈસ પોલ્યુશન પણ કહેવાય છે. ધ્વનિ પ્રદૂષણ આજના આધુનિક યુગમાં એક મહત્વપૂર્ણ સમસ્યા છે. જારે આસપાસમાં વધુ પડતો અવાજ અને અ અનિચ્છય અવાજ થાય છે. જે લોકોની શાંતિ અને સ્વાસ્થ પર અસર કરે છે. ત્યારે ધ્વનિ પ્રદૂષણ અ પ એને ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. શહેરોમાં ધ્વનિ પ્રદુષણ ન પ્રમાણ ખાસ કરીને વધુ જોવા મળે છે. ધ્વનિ પ્રદૂષણને કારણે મા માથાનો દુખાવો, તણાવ, ચીડ ચીડચીડુંપન ઊંઘમાં વિકેશ અને સાભળવાની શક્તિ ઘટાડ ઘટાડો જોવા મળે છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ અવરોધ ઉઊભો થાય છે. અને તેમથી એકાગ્રતા પર અસર પડે છે. અને જો આપણે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવું હોય એના માટે આ આપણે જે હોર્ન હોય આપણે ટ્રાફિકમાં ફસાતા વગર કામ નો હોર્ન ન વગાડવું જોઈએ, પછી એ લાઉડ સ્પીકરનો અવાજ આપણેે મર્યાદાપૂર્વક જ રાખવો જોઈએ, અને શાંતિના નિયમોનું પાલન કરવું જોઈએ જે પણ આપડા ભારત સરકારે બના વેલા હોય તે. વૃક્ષો વાવવાથી પણ ધ્વનિનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે.
હા ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને મને આ બધા પ્રદુષણ વિશે સારી એવી જાણ કારીને તમારો ખૂબ, ખૂબ ધન્યવાદ. હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.